હેલો હા આવાજ આવેરોને.
હા આવે.
હા તો હવે આપડે વિશે વાત કરીએ
હા
તમને શું ગમે છે ઉત્તરાયણ ગમે છે દિવાળી ગમે છે કે પછી હોળી ગમે છે શું નામે છે
મને દિવાળી ગમે
શું મારો છો તમે
દિવાળી પર મજા આવે ને બધા ભેગા થઈએ કઈક નવી નવી રસોઈ બનાવીએ ઘર સાફ કરીએ બધું મજા આવે બધું
હા એજ નહી અમને પણ અમારે એવું જ છે કે આખો દિવસ સાફ કરાવે ઘર ને હાજ કટાળી જઈએ થાકેલા હોય એ તો કામ કરાવે દિવાળીને સાફ સાફ કરવાનું આખો દિવસ પંખા પણ મજા પંખા પણ સાફ હ અમને પરાને
હા તો કરવું જ પડે ને મોટો દિવસ હોય મોટો તહેવાર એટલે એમ કરું જ પડે ને ચોખાઈ
હમ એમ શું મલેશે છે તમને કરવું
તો ઘરમે સાફ સફાઈ કરીએ બરોબર પછી રસોઈ બનાવીએ ને નવી બધી વાનગીઓ બનાવીએ પછી દિવાળી પર બધા ભેગા થઈને મળીએ એકબીજાને ઘરે જઈએ તમે લોકો શું કરો તો પછી
અમે બધા ભેગા થઈ પરિવાર સાથે હોય પરિવારને ભેગા
હા હા તેમને મોટાને પગે લાગીએ તો એવું બધું કરીએ અમે
પગે તો અમારામાં પણ લાગવાનું હોય છે એમાં લડિજોને નથી લાગવાનું હોતું ખાલી છોરાને ને બધાને
હા છોકરીઓ ના લાગે પણ બધા વહુઓ લાગે
હા અને શું ગમે અને ઉત્તરાયણ ને બી ગમે છે ઉત્તરાયણ ને
હા જોવું ગમે પણ પતંગ ચગાવવા નથી ગમતા
અમારે તો ઉત્તરાયણ બહું શોખ કારણ કે આખો દિવસ ઉત્તરાયણ ના ઉપ ને ઉપર રહી અઠવાડય પેલા ઉતરાયણ જ ચાલું થઈ જાય
હા ગમે મને પાસો કાળુ થઇ જવાય એટલા માટે નથી, જતા હું
હતંગ જગ્યાધી આવડે?
ગમેન
એટલે અમનેમ મધંગ
હા છોકરા ઓછા ગ બધા એટલે તવા પર જ હોઈએ આખો દિવસ અમારે તો એવું હોર બધું હમ તો તમે ચ ગો
અમે જગાને દિવાળીને શું કરો તમે નાટો બાટો લઈને શણગારો છો કે નઈ શણગારતા
હા, શણગારીને સરસ બધું કરીએ રંગોળી પૂરી એ બધું કરીએ લાઈટિંગ કરી, એ બધું એ
એ વાતાવરણ આખું અલગ જ હો છે, દવાળી નું ફરવા જઈએ.
તરે પૂજા કરીએ
મેકેન હોય મેકેન માખ ને શું કરવાનું એજ કરને
હા હા બેસ્તા વરષ નાખો દિવસે મંદિરે જઈએ, પગે લાગીએ બધાની ભજન મળીએ એવું બધું.
એ તો અમે એજ કરીશું સૌથી પેલું હોય ને અમે અમાર મહિલાનું બધાનું ભેગુ અહી અમારી સમાજ હ સમાજ મહિલાને સમાજ માં જઈએ ચકન નાસ્તો તો કરીએ જમવાનું જમએે એ બધા મેગાજ મળીએે, પછી પરિવાર વાળા બધા ભેગા થઈ. એટલે સાંજના બગોર પછી મારી મેગા ક્યાં મળી એ, કઈ જમીન ભ પછી અલગ પડીને પછી, ય એમ પાંચમ સુધી ફરીએ,
હા તમારે એવું જ હોય છે, હ અમારામાં એવું જ હોય બધું એ સમૂહ મિલન થાય બેસ્તા વર્ષ ના હા શું બેસતા વરષ ના કોઈ મિલે ન હોય એટલે ફટાકડા ફોડીએ ને બધું કરીએ ફટાકટ ફોડે બધા છોકરા નવી મીઠાઈ લાવએ સારી સારી છોકરાઓ ખાય ઘરે બનાવીએ
હમ નરાત્રિ બ શું કર
નવરાત્રિમાં રમીએ અરા સમાજમાં બધા સમાજમાં જઈએ અમે ત્યારે અમે
અને એમાં પણ ફેસ્ટિવલ ઉજવો છો અલગ અલગ કે પછી નઈ
બધ છ
કાર કે એના બધ નપડા અલગ અલગ પહેરતા હોયને એવી રીતે અલગ અલગ નિવાસો ઉજવાતા હોય
હા વેશભૂસા હોય બધું જોય બધું રાખે અમારામાં નવરાત્રી મજા આવે પણ અમારામાં ચાલુ થાય અને બાર વાગે બંધ થઈ જાય અમારામ સમાજમાં એવો નિયમ બાર વાગે બંધ જ કરી દેવાનો કે સવારે વછું વહેલા ઉઠીને બધા કામે લાગે ને બધા કામે ધંધી જાય બધા
હા એટલે જ ને અ જો પેલા ઉડીને જવાનું મભદ ના ગા અને સાંજ ન પાજુ સરકાર નું પણ છે ને ક્યાં અગિયાર વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી રમી શકાય
હા હા અમારા સમાજમાં કેવું કે બહારની વ્યક્તિ કોઈ ના આવી શકે એમાં સજ ના જ ખાલી રે અંદર અંદર કોઈને પ્રવેશ નહી કરવાનો બાર નારને
એવી કેટલી સમમાજમાં હોય જ છે
હા તો મારે મ એ વધારે લાગવુ પડે
હા હ અમારે એવું છે અમે બધા ચ એંગ હે ગહીે સા નવવાગે પછી આરતી કરીએ અને પછીધ એકમ ગરબી ન રમેને પછી સાંજે નાસ્તો કરી ને છ પડી એ સાત કે આઠ દિવસ જે હો નગળત્ર્રી ના એંગ અમિયા એનામાચી ઔરુંંગ કરી અને પછી શરદ બ એમના દિવસ અમે બધા એ આયોજન કરીએ કે ભાઈ જે પણ ભણ્યા હોય એમને નહી આપડે ઇનામ આપી એમનું સન્માન કરી બધા પ્રોગ્રામો કરીએ એમાં પણ સાંસ્કૃતિક પો ્રામ ને બધા
હા અમારામાં એવું જ હોય છે દશેરા ન જમ અથ થાય બધા ભેગા બેસીને જમીએ અમારા એવું હો બધું હોય સરદ કુમ પણ ભેગા થઈ અમે છોકરાઓને બમાં મકડા આપે નાના હોય એમને પણ રમકડા આપે
પછી હોળીને રમચ કે હોળમાં શું કર
આવેને દર્શન કરીએ હોળી ના બધા ભેગા થઈને બધા ને જમા
અમે પણ હોયને મ ભેગા ને બધું કરીએ અને હોયને રમવાનો શોખ બઉુ છે એટલે અમે બ બધા ભેગા થઈ મિત્રો સાથે જઈએ ને હોળીને રમ હમ હમ નવિયાટી ને નમવાની જે મજા આવે ને બહુ મજા આવે અ
હા એ તો મજા આવેટ
કલર ને ફુગાનને બધું નહી આવી ને ભેગા થઈને રમીએે
હા અમે જ્યાં રહીએ સોસાયટીમાં ત્યાં કારણે ત્યાં આગળ પણ આવું જ છે બધું રમે બધા એક બીજા ઉપર રંગ ઢોળેને બધું કરે પછી બધા રમી લે એટલે બપોરે શું ટેન્કર મંગાવે પાણીનું એનાથી બધું ધોઈ કાઢે બધા હવે પછી પાણીમાં રમે લોકો બધા
હ બધા આપડે કપડા લઈએ નવા નવા તહેવારો હોય એટલે બધા બજારમાં જ જઈને બજારમાં માર્કેટમાં આખું અલગ જ મસ્તી બઉુ
હા હા સાચી વાત છે મજા આવી જાય એ વખતે માહોલ જ કંઈક અલગ જ હોય
અને પહેલા તો એવું હતું કે તહેવાર ના બધા સાથે મારી વાળા ભેગા થઈને કપડા લેવા જતા નાસ્તો વાસ્તો કરી આ બચાર જોઈન બ જે આવદા હ હવે તે બધું થતું જ નથી
હા હવે કોઈના જોડે ટાઈમ જ નથી હોતો ને હવે તો કોઈને જો ટાઈમ જ નથી આવે તો
તમે હ કરેલું છે કે નથી કરેલું તમે બધું મરેલું હો કે કરેલું કે એ મજામાં જતા ભેગા પરિવાર વાળા પાડોશી પાડોશી બધા
હા, જતા ને મજા આવતી હવે શું કોઈના જોડે ટાઈમ નથી હોતો હવે એકલા એકલા જવું પડે છે, હવે હવે કોઈના જોડે ટાઈમ નથી, હોતો ને બધા હવે દૂર દૂર પરિવારમાં બધા દૂર હવે ર એ બધા
તહેવા ના દિવસ નવી નવી મઠાઈઓ મનાવે તમ હ ત્યાં એવું બધા એકા બધ પછી રોસાયટી ની જમમા.
હા, જમા વાળ હમ સાચી વાત છે. મજા આવે ક અલગ જ હોય તો હમ્મ. અમારે ત્યા એવું જ હોય, બધું એ સોસાયટીમાં રાખે જમણાં વાર દબાવ આખા ભરેલા હોય એટલે મજા આવે ગ દબાવ પર બધા માણસ વધાર હોય એટલે બીજાને જોવાની મજા આવે ઉમો પાડે બધું કરે.
એ અમે ઉદરાયણ અમ જઈએ એટલે બધું પતંગ લાવીએ અને પણ કેટલા બતંગ લાવો છો?
હ છોકરા લાવે તો જેટલા લાવો હોય એમને-
એટલે અમે સિંગની ચીગી ને બધું લાવીએ એટલે બધું ઉપર જેને નજ આવે.
હા, એ તો હોય તો ઘરે પણ બનાવીએ અમે તો થોડું ઘણું લાવએ બધા ભેગા થઈએ, એટલે બુ ભેગા સાથે નાસ્તો કરે બધા ઉપર મજા આવે કોઈ આવવા માટે તૈયાર જ નથી ન કરે કરમા બલુ ઉપરને ઉપર જ રેવાનું હોય બધાને.
અને અત્યારે તો કેવું સોશિયલ મીડિયામાં પેલા એવું નતું કે વોટ્સએપમાં કેવું કશું. અધ્યારે બધા મેસેજ પણ મો ગ હેપ્પી દિવાળી હેપ્પી ઉતરાયણ બધાને મિસકેર તલા તો ફોન કેવું ક હોય નને
હા ઘરો ઘર હા બધા ઘરે જતા નાસ્તા પાણી કરતા. એ વખ મજા આવતી હવે એવું રહી જ નથી બધાને હવે શું બધા બાર ફરવા જનું વધારે પડી ગય ને બધું એ બધાને. એટલે હવે તેવી રીતે થતું જ નથી, હ હવે હમ્મ. એ બધું જવાનો શોખ વધારે થઈ ગયો પેલા એ બધું હતું નહ પેલા શું એક બીજાને ઘરે જવાનો શોખ હતો, કે ચલો જઈએ ને મળી આ એ બધાને ચાલીને જતા ને ચાલીને આવતા હવે તો શું?
હા.
અને ઉત્તરાયણ ના એવું હોય ને કે કોઈ પણ તહેવાર હોય એટલે બધા એમ દાન પણ આપતા હોય બધી જગ્યાએ હવે ઉતરાયણને પક્ષીઓને તકલીફ થઈ હોય તો એમ બધું પણ કરતા હોય
હા દાનપુન કરે ને ઘાસચારો નાખે ગાયો અને હા હા બધા આવે. હમ
હા મારી બેન નારાજ હે કે એ બધું કર નથી કરતાં?
ના ના કરે ને ચાલુ જ છે બધાય
એમાંથી ઉતરાયણને મેલું થઈ ગયું.
આવે પહિ સાડવા પણ બનાવે કુતરા ગાયો માટે કે ગાયોને ને બધાને આપવા માટે. બધા ભેગા થાયને તો સકન લડું બનાવે બધાય
ને અત્યારે એવું શું ઉતરાયણનું ને બધું જ ચાઈના દોરીનું ને બહુ મહત ધી ગયુ હે. પેલા ચાયના દોરીન બહુ ઓછી હતી. અને સાદીન દોરી આવતી એટલે પક્ષીઓને કાંઈ થતું નઈ. અને અતારે ચાણ દોરી વાપરે એટલે પક્ષીઓને પાંખને પાંખને બધું કપાઈ જાયને એ બધું વધાર થાય. પગ આવી જાય, પગ કપ પાઈ જાયને એ બધું મત
હા તો એ સરકારને હવે ખબર પડી. એટલે હવે ઓછી કરાવી હે વચ્ચે બહુ હતી.
એને બી પકડાય રને સરકાર પણ એના પર કામ કરીને નહી છે.
હહ પગલા ભરે ને તો હમ નુકસાન
ચલો તો હવે હા એટલે હવે આવતા તહેવારોમાં ભેગા થઈએ ને મળીએ. અને પહી નવી નવી વાત ત મળશું.
એ સર ઓકે સર.
ચારબાઈ.
હ હમ.